હા કેમ છો?
કંઈ નઈ મજામાં શું કરો?
ભઈ, આ જમીને બેઠા.
હા, હા.
તમે શું કો?
કંઈ નઈ અમે વોક કર્યા કરું ચાલ્યા કરતો છું.
હા આજ કાલ વરસાદ કેવો છે, તમારે
વરસાદ તો આજે તો રેલ આવવાની હતી એવું જ લાગતું હતું.
હા અમારે યા પણ રોડ પર પાણી આવી ગયેલું હતું. પણ સાંજ થતા બધું ઉતરી ગયું હતું.
હા.
અરે આજે તો ટ્રેન બી બંધ હતી.
હા હા અમારે અ પણ બાર વાગે ભરતી આવી હતી મોટી તેમાં પાણી પેસી એટલે અતારે રોડ પર આવી ગેલા હતા.
હા હા. એટલે કે સુરતથી આવતી બધી ઘણી બધી મોટી ટ્રેનો જે છે ઘણી કેન્સલ સૌ થઈ છે પાણી ના લીધે.
હા એ જે રેલવે સ્ટેશનની ટ્રેકો હોય ને તેમાં પાણી ભરાઈ જાય ને એટલે ટ્રેન લેટ થઇ જાય છે.
હા
એટલે જે જે કામ કરવા જાય કે નહીં સુરત છે વાપી છે અમદાવાદ છે. એટલે તે લોકો આવવામાં મોડું થઈ જાય એટલે ટ્રેન લેટ હોવાને કારણે.
હમ હમ આજે ઘણા બધાને પડી ગઈ છે.
હમ્મ હમ્મ હમ્મ. ટ્રેનમાં એમ કે સારું કહેવાય એમ આપણને જલ્દી પહોંચાડી દે.
હમ્મ, ટ્રેનમાં સારું કહેવાય સસ્તું પડે પાસ કરાવે તો. પડે ઓછા સસ્તામાં પતી જાય એટલે કોઈ વાહનમાં જાય. તો આપણે બે ત્રણ હજાર રૂપિયા આપવું પડે.
એટલે ઓછા પૈસામાં ઓછા ટાઈમમાં સારું એમ મળી જાય.
હમ્મ હમ્મ. બસો રૂપિયા ના પાસમાંતો આખો એક મહિનો ચાલી જાય છે.
હુ એ પણ પાસે જ કરાવી દઉં છું.
બીલીમોરા થી વાપીનો એકસોને પંચ પંચ્યાસી રૂપિયા તો એક મહિનો આખો પાસ ચાલી જાય.
હા હા
આપણે ઈકોમા વાનમાં જઈએ ડેડશો રૂપિયા લઈ લે.
હા
એમ જોવા જઈએ તો ઈકો વારુ સારું કેવાય આપરે ઇકોમાં જાય તો આપણને ઘરે થી આપણને બેસીને જાય તો આપે ટાઈમની બી ટાઈમ બી બચે અને સાંજે પણ વહેલું આવી જવાય ને આપણે ટ્રેનમાં જઈએ તો ટ્રેન લેટ હોય અડધો કલાક લેટ હોય કોઈ તો કલાક લેટ હોય આપરે ઘરે આવામાં બહુ જ લેટ થઈ જાય છે ને કંટાળી પણ જાય છે ને ચોમાસામાં તો બહુ કંટાળી જવાય ટ્રેનમાં તો
હા એમાં ટ્રેન લેટ થાય જ છે ચોમાસામાં
પાછું ત્યાંથી આપડે બીલીમોરા સુધી બાઈક લઈ ગયેલા હોય આપડે રેઈનકોટ પહેરીને જવાનું પાછું બાઈક ને પાર્કિંગમાં મૂકવાનું રેઈનકોટ કાઢવાનું પાછું ટ્રેનમાં બેસવાનું પછી પાછું ત્યાંથી કંપનીએ જવાનું એટલે બહુ મુશ્કેલી થાય છે જેને આપણે વાન માં જઈએ ઇકોમાં જઈએ તો આપડે ઇકો માં તો કોઈ જરૂર જ ની પડે એક વાગ્યા ડાયરેક્ટ કંપનીમાં પહોંચાડી દેય આવતી વખતે પણ સારું પડે એમ
હા હા એ તો ખુબ જ સારું કેવાય
નાવા જવું છે અત્યારે
મારે તો હમને તો ટ્રેન વાળું જ છે એટલે ઘરેથી બાઈક લઈને સ્ટેશન પર મૂકી જઉં છું પાર્કિંગમાં પછી ટ્રેન પકડી લઉં છું
હા હા હા અચ્છા
ત્રણ દિવસ થી મને પણ લેટ થઇ જાય છે ઘરે આવામાં
હા
અમારે તો સુરતમાં છે નવસારીમાં છે એ બધા જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા તેના લીધે એક અડધો કલાક કલાક ખાન ટ્રેન લેટ હતી
હા હા આજે તો વરસાદ બો ખાસ પડ્યો નહી પણ કાલનો સાંજે આખી રાત પડ્યો હતો ને અગલે દિવસે પણ પડ્યો હતો એટલે પાણી ઘણું સ્ટોકમાં થઈ ગયું હતું બંધમાં બંધમાંથી પાણી છોડેલું એમા તો એમ તે પાણી પડી ગયા હતા રોડ પર આવી ગયા હતા
હમ એના લીધે પાણી વધી જાય ને તો પછી ભરતી બી આવતી હોય છે એટલે પડી જતી હોય છે
હ માસને એવું નજીક આવી જાય તો ભટ્ટતી આવી જાય તો રોડ અમારે તો એ તો બન જ થઇ જાય ત્યારે રજા પણ પડી જાય છે રોડ પર પાણી આવી જાય એટલે અવર જવર માટે રસ્તો બંધ થઇ જાય છે એવું બને એવું થાય છે
ઠંડો ઠંડો પવન આવતો છે
હા કોઈ જગ્યા પર વરસાદ પડતો હશે
હમ હમ
બીજું સુ ચ કંપનીમાં કામકાજ
બીજું કામકાજમાં તો હમણાં તમારે ઓફિસ વર્ક કરવાનું છે
હમ સ્ટેશન ટ કેટલ તો દૂર છે એ તમા માટે
મારું સ્ટેશનથી છ કિલોમીટર ખરું છ કિલોમીટર જેવું છે એમ પછી આવ જોવામાં ટાઈમ બહુ નીકળી જાય છે
હા ઓકે
હા અને આઠ કલાક ની નોકરી હોય તો મારે દસ કલાક આવા જોવાવામાં જ થઇ જાય છે
હા શનવાર માટે થઇ જાય છે
હમ
બપ
હા પછી તો આવતા મહિને થી મેં તો જ હોસ્ટેલમાં રહીને કરવાનું છે તો કરીશ
હ તમારે અ વાહન ઈકો એવું કોઈ ગાડી ની સગવડ થાય ન
હા એમ તો જાય છે બોસ પણ આવે છે પણ એમા શું આમા પૈસા વધારે હો છે એલે પછી આપણું પગાર ના હિસાબે નિકટનું હોય છે
હ
તમે તો હમણાં શામાં જાવ છો
ત એમ ટાઈમમાં જ જટવ વાટી ઇકો માજેટ હશે
હમ હ દોસ્તાની શેક કાર
ડી આ એ બ ત જને પેસારી પલી જાય બે હજાર રૂપિયા લે એળ ગામ માંથી બેસી જાયને આ ડાયરેક કંપનીસુધી પોચાડી દે
હમ હમ
સાંજે પણ આપડે ગામમાં આવી જાયએ એટલે ગામ માંથી ચાલતા ઘરે આવી જાય
હ તમને પણ આવડતી હશે ને કાર
હા આવડે છે
હા
આપપડા પર નથી એમ એટલે રસ્તાની ચાલતી છે ગાડી
હમ હમ તમારે કઈ છે કંપની એમ
અરે વાપી છે વાપીમાં મોરાઈ જામમાં છે રિસ્પન્સ કંપની છે
હા એટલે મારા ફ્રેન્ડ લોકો પણ જતા છે એ કંપનીમાં
હ હ હ બરાબર મા છેને રૂમાલ બને છે નેપકીિન બને છે દોરા પણ બને છે
હમ
ઘણી મોટી કંપની હાઈવે પર સુ દેખાઈ કરે આપણને ટ્રેનમાં જઈએ તો ટ્રેનમાં થી દેખાય જાય
હા એટલે પગ નવા
બગવાડા સ્ટેશન ખરું ને એન થી જરા અઘાડી વાપી સ્ટેશન આવે. બગવાડા અને વાપીની વચમાં જે મોરાઈ ગામ. કરી ને ગામ છે મોરાઈ ગામ હેજ છે.
હા હું ત્યાંથી જામ ને ત્યારે દેખાતી હોય છે બ્લુ
હમ્મ હમ્મ અને નોં તમારે દિવાળી પર છે કોઈ તહેવાર પર સેલ બી લાગે છે પચાસ ટકા. ડિસ્કાઉન્ટ તીસ ટકા ડિસ્કાઉન્ટ ત્યારે પણ લાગે તે હવે હા, ત્યારે આપણેે ટુવાલ બી સસ્તા મળી જાય છે.
હમ્મ નાના જ
બહુ ઘણા બધા આવે છે લેવા હાટ એ ગ્રેડ ના આવે છે બી ગ્રેડ ના પણ આવે છે એટલે સ્ટોક વધારે હોય ત્યારે એ લોકો સેલ કાઢીને વેચી નાખે એમ.
હમ્મ એટલે પગલૂછનિયુ પણ હોય છે એમ.
હમ્મ.
પગલુછણિયું બી બીજા ડિપાર્ટમેન્ટમાં પ્લાન્ટમાં બને છે. તેના પણ ટીવી
બારે એકસપોર્ટ થાય માલ પણ એ
તો મને તો સુરતમાં મે ડિઝઇનિંગ નો કોર્સ કરતો છું.
હમ્મ.
તેમાં પણ સારું એમ મલતું છે એમ.
હા હા બરાબર છે.
પણ હવે કોર્સ હતો એક બે મહિનાનો ને આગળ પણ મેં કરેલો હતો. બે ત્રણ વરસ. એટલે હમણાં થોડુક ઓળખાણમાં એમ મને જોબ મલી ગઈ છે.
એટલે સારું કહેવાય એમ.
હમ્મ.
તો પછી એમ. આપડે જોઈએ તો આપડે મહેનત કરવું ખુબ જ જરૂરી હોય છે.
હમ્મ. બીજું આપણે તો પાર્ટ ટાઈમ બી ઘરે આવીને બીજું કામ પણ કરીએ છીએ આપણે. એટલે આપણે જઈએ પંખા લઈ આવીએ
હમ્મ હમ્મ, તમે પણ બનાવો છો?
હા એ પણ આપણો સાઈટ.
હમ્મ હમ્મ હા હા.
પાંચ વાગે આવી જાઇએ તો આપણે ગામમાં કોઈ ન પંખા બગડેલા હોય. એ આપણેે રીપેરિંગ કરી રાખીએ.
હા હમણાં તો ઓ શું હશે ને.
હમ્મ અમારે ચોમાસામાં તો થોડું ઓછું છે ત્યારે ગરમીની સિઝન આવે છે. ત્યારે પંખા કામ આવે.
ત્યારે પંખા નું કામ આવે ઉનાળામાં. ગરમીની સિઝન માં સારું કામ કરું વધારે આવે.
હમ્મ હમ્મ. તમે માથર પણ બનાવતા હશે.
હાટર સ બનાએ છી. મોટર નું કામ કર કર આવ્યા કરે છે રિપેરિંગ ન છે.
હ મારું જરૂર હોય તો મને જરૂર હોય તો હું. તમને ચોક્કસ ફોન કરીશ.
હા સા જ.
મારા મિત્ર ની જરૂર હોય તો પણ કહીશ.
હમ્મ હમ્મ આવો આધ્યાસ ક્યારે.
હા હા આવીસ આવીશ.
હમ્મ.
તમારું કોઈ કાર્ડ હોય તો મોકલી આપજો.
હા કજ છે વર્કશોપ તમને કરી.
હા એટલે સારું એટલે મારા ફન લોકોને પણ મોકલી આપું તો એ લોકો પણ તો તમાર કોન્ટેક્ટ કરે.
ઓકે ઓકે હા હા.
તો હ સારું તમે પણ જમી લેવું.
હા જમી જાય છે તૈયારી છે હવે.
હ ઘરે બધા કેવા છે સારા છે.
હા.
હમ્મ હમ્મ.
તમારી ઘડે બધા સારા છે ને.
હમ્મ હમ્મ.
આવો ને એકા દેશ કે ઘરે આવવો.
હમ્મ હમ્મ એ.
રજા કઈ દિવસને રજા હજાર
રજા તોવે રવિવાર જ છે રજા તો.
હો.
રવાની એક રજામાં ઘણા બધા કામો હોય છે બજારના. એટલેમ રવા તો આખો નીકળી જ જાય છે.
મારે મંગળવારે્યા હોય છે પણ તમે રવિવારે બી આવી શકો તમે પાંચ વાગે મે ઘરે આવી જાઉં છું
હમ સારું સારું તમે મારે ફેમિલી લઈને આવીશું સાથે જ હમ્મ શારુંબાઈ
સાર સાર ઓકે ઓકે ગુડ નાઈટ
જય શ્રી કૃષ્ણ હ